હાલો
હલો
હ બોલો હા આવે છે આવે
હવે આવશે હમ તો આપડે અગાઉ વાત કરી જેમ કે ગિરનાર પર્વત ની વાત કરતા હતા ચોમાસાની અંદર તો જો તમારે ચોમાસાની અંદર જોતામે પ્લાનિંગ કરતા હોય ગિરનાર જવાનું તો અત્યારે આ બહુ બેસ્ટ સમય છે ને આ સમયે જશો તો તમને શું તેમ ખરેખર કુદરતી નજારો જોવા મળશે અને ખરેખર શું તમને તમ કુદરતી સૌંદર્ય નું તમને જોવા મળશે એમ બંગ આવશે
અનુભવ થશે આ બા
હમ બહુ સારો એવો અનુભવ થશે
હા ત્યાંગળ જોવાલા થોડો તો હશે હે
હા જનાની અંદર ઘણા બધા એવા સ્થો જે ફવાલાયક છે ચોમાસા ની અંદર જો તમે ગિરનાર પર્વત જતા હોય તો તમે એની તળટીમાં અ મંદિર છે મહાદેવનુંું ત્યાં આગળ બહ મસ્ત પ્રાચીન મંદિર છે એ પ્રાચીન મંદિરે તમે દર્શન કરવા જઈ શકો છો હમ પછી એના બાજુમાં એક મોગી કુંડ છે બહુ પ્રાચીન છે સાંસ્કૃતિક વર્ષ બો સારો એવો જળવાઈ રહેલો છે જુનાગઢની અંદર. મોઘી મુગી કુંડ પણ જોવા લાગે છે. હમ બરાબર. પછી એથી આગળ જશું એટલે એક બીજું અ સમ્રાટ અશોક સમ્રાટ નુ શિલાલેખ છે. હા સમ્રોટ શિલાલેખ છે ને એની અંદર હા તો તમારે ભનવામાં આવતું છે સમ્રાટ અશોક વિશે તો એ સમ્રાટ અશોક શિલાલેખ જુનાગઢમાં જ આવેલો છે. અને એ એ શિલાલેખની અંદર તેણ રાજાનો ઉલ્લેખ કરવામાં આવયો છે. એક સમ્રાટ અશોકનો ઉલ્લેખ કરવામાં આવે છે, પછી એક રુદ્રદામાનો ઉલ્લેખ વામાં આવ્યો છે અને બીજા એક રાજા છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ છે. ટોટલ હદયનો ઉલ્લેખ કરવામાં આવયો છે અને જે આ જે શિલાલેખ છે એ તે શું કેમ પાલી ભા પાલી ભાષા ની અંદર લખવામાં આવેલો છે અને એની જે લિપિ છે તે બ્રાહ્મી લિપિ છે એમ. અને એ રીતે કોતરાયલું છે એમ.
હા બીજા કોઈ જોવા
જુનાગઢની અંદર હા હું કહું છું તે તમે સાંભળો. એંગ દામોદર કુંડાયેલો છે.
હા.
જુનાગઢની અંદર તમે ગિરનાર પર્વતથી જુનાગઢ ગામ બાજુ જાવને એટલે અ ઘરના બાજુમાં ડાબા હાથે અ - દામોદર કુંડ આવેલો છે. આ દામોદર કુંડનું એની અંદરથી એક નદી પણ પસાર થાય છે એનું પાણી દામોદર કુંડ માં આવે છે પછી આગળ જાય છે.
બરાબર.
એટલે આ દામોદર કુંડ છે એ પણ બહ પ્રાચીન છે. એવું કહેવામાં આવે કે કે જે આપડા જે કવિ હતા. ગુજરાતી કવિ નરસિંહ મહેતા આ નરસિંહ મેતા તાની જુનાગઢ છે તે કર્મભૂમિ છે.
હ કર્મભૂમિ.
સવારમા ઊઠીને એ જગ્યા પર એ લોકો અ જે નરસિંહ મહેતા છે તે દાતન કરવા આવતા હતા અને આવતા હતા એટલે જોડ જે પ્રભાતિયાં ગાતા હતા. હમ્મ પછી દામોદર કુંભ છે. દામોદર કુંડની એ હમ્મ બોલો બોલો.
ફરવા હા ફર ફરવા એક જગ્યા અમે પણ ગયા ખંભાત છે ને ખંભાત ખંભાતના અખાત એ બધે ગયા ત્યાં જોવાલાયક સ્થળો બહુ મસ્ત છે. રાલજ ગામ આવે માતાજીનું મંદિર છે. માતાનું મસ્ત મંદિર છે. સિકોદર માતાનું મંદિર છે. મસ્ત જોવાલાયક મંદિર છે દરિયો પણ કનેક જે જોડે છે.
બરાબર બરાબર
પછી ખંભાતમાં બધું બહુ જોવા લાયક હા ખભાત ફરવા ગયા હતા.
તો કયા કયા સ્થળો ખંભાતમાં ફરવા લાયક છે?
હા ખભાતમાં ફરવાલાયક સ્થળોની જા છે. સિકોતેર માતાનું મા
હમ્મ
ખંભાતમાં થયું અને કાંકરિયા તલાવ
બરાબર. કાંકરિયા તલાવ ત્યાં પણ છે. કંબતમાં પણ કાંકરિયા તલાવ છે એમ.
હા એ કાકરીયા તલાવ ગયો ને અહિયા પણ કાકિયા તલાવા આવે. બે તળાવ છે. હા નેજા છે તો મિની મીની કેરલા ગેલા
હ હા.
તે તા એવી તરીકે ઓળખવામાં આવે છે ને જા ત્યાં બહુ મો
હા એટલે શું. બરાબર એટલે લ હમ્મ હમ્મ બરાબર બરાબર હમ્મ હમ્મ હવે જો જુનાગઢ ને બીજી બીજી વાત કરું ને કે તમાર વાત કરીને હમ્મ હમ્મ બરાબર બરાબર હમ્મ બીજું કઈક ખંભાત માં છે જોવાલાયક સ્થળ કે આટલા જ
કા ખંભાતમાં બીજી જોવાલાયક જગ્યા બધી બહુ છે પછી પેલી મસ્જિદ નું નામ નથી યાદ આવતું ઉભારો ઉભારો કઉ
હા જુમા મંજિદ
જીમા મસ્જિદ જીમા મસ્જિદ તમને યાર તમે વાંચેલું હશે ને હા.
હા મુ મારા ભણવા આવતો હતું જુમ્મા મજીદ એક ખંભાની અંદર પણ છે. હવે હું એમ કઉ છું કે ખંભાત ની અંદર કોઈ એવી પ્રખ્યાત આઈટમ ખરી એમ વાનગી ખરી ખંભાતની અંદર
વાનગી સુતર ફેણી તરીકે અમારૂ ખંભાત વખણાય છે. સૂતર ફેની સતર ફેની જોઈ છે.
હા સુતરફેની ખાધી છે ને બીજું શું શું પ્રખ્યાત છે એમ ખંભાની અંદર સૂતર પેની પ્રખ્યાત છે પછી બીજ શું પ્રખ્યાત છે.
પ્રખ્યાત તો ત્યાં ઘનવાસન છે મીઠાઈ મી મીઠાઈની બધી જ વસ્તુ અહીયા પ્રખ્યાત છે વિદેશ માં પણ વિદેશ માં પણ અમારે ખંભાતની વસ્તુ જાય છે. વિદેશમાં પણ સાવ મસ્ત સાવ મસ્ત
બરાબર પણ અ મેં સાંભળ્યું છે ત્યા લગી એમ કહેવામાં આવશે ગુજરાત પ્રાચીનમાં પ્રાચીન સમયે બહુ માં બહુ મોટું બંદર હતું ખંભાત
હા ખંભાત બહુ મોટું બંદર હતું હા બરોબર.
હમ્મ અને એનું અલગ અલગ બધા યુરોપિયન દેશો સાથે પણ એનું સંબંધ હતો એમ જે તે સમયે ખંભાત નો ના ખંભાત ની અંદર અત્યારે પણ ઘણા બધા હમ્મ. ઘણા બધા એવા પ્રાચીન સ્થળો આયા છે હમ્મ બરાબર હમ્મ ઈચ્છા તો છે એક વાર ગમે ત્યારે સમય લઈને ખંભાત ની વિઝિટ પણ કરવા આવીશું ખંભાત માં પણ બધી જગ્યાએ ફરીશું હમ્મ. બરાબર હવે હું હમ હમ બરાબર પછી અત્યારે મેં જુનાગઢની વાત કર તો તો એની અંદર એ દામોદર કુંડ ની આપદે વાત કરીએ એના પછી જુનાગઢ ની અંદર બીજા ફરવાલાયક સ્થળો તમને કહું તમે હા ભરજો
હા બોલો.
તમે જોશો એક ઉપર નો કિલો આવેલો છે ઉપરકોટ નો કિલો હા ઉપર કોટનો કિલો બઉ જોરદાર રીતે બનાયેલો છે બહુ પ્રાચીન કિલ્લો છે. અલગ અલગ રાજવંશો એના પર રાજ કરેલું છે અને એની અંદર રા આ ઉપકર કોટનો કિલો છે ને એની અંદર તમે જાવ એટલે અડી કડી વાવ છે પછી અંદર એક નવગણ કુવો છે. છે. અને જે અડી કડી મે અડી કડી વાવ ની વાત કરી ને આ નંદા પ્રકાર પ્રકારની વાવ છે જે બધી વાવ જે હોય ને વાવ ના અલગ અલગ પ્રકાર હોય જેમ કે નંદા પ્રકાર હોય એકમુખ વાળી હોયને નંદા પ્રકાર કહેવાય બે મુખવાડી હોય ને ભદ્રા પ્રકાર કહેવાય તેનમખવાળી હોય અને જયા પ્રકાર કહેવાય અને
છે
મક વાળી વાવ હોય એને બીજા પ્રકાર કહેવાય એની અંદર નાંદા પ્રકારની હા આવું છે હ આમ કેવું કે આમ કોતરી ના બનાયેલી છે એમ ધાર કે
બરોબર
અમ કોત્રી ના બનાલી છે ને અંદર કુવો હતો અને એના કુવા પાણી ઊંડું ગતું રહ્યું એટલે એની શહેડમાં ખોદવાનું ચાલુ કર્યું અને એ રીતે બનાવીલી છે ને પછી પગ બનેલા છે હ અને એમ આ અડી કડી વાવ સાથે એવી પણ પ્રાચીન માન્યતા છે કે આ જગ્યા પર કેવું કે પાણી નોતું હોય એક સમયમાં હવે આમાં પાણી નતું એટલે બધા અલગ અલગ જે તે સમયે જે રાજા હ છે એમને જે પેલા જ્યોતિષ હોય ને એમને બોલાયા અને પૂછ્યું કે આવામાં પાણી કેમ નથી વામાં અલગ અલગ બધી વિધિ વિધિ કરી અને પછી નક્કી એવું થયું કે આમાં આપડે બે છોકરીને બલી આપવી પડશે અને તો આમાં પાણી આવે
હા બરાબર
એવું કીધું જ્યોતિષ એટલે પછી બે છોકરીઓ હોય છે એકનું નામ ઓડી હોય છે અને બીજું નામ એક બીજું નામ કડી હોય છે તો આ બી બેનો હોય છે સસગી તો એવું કવામાં એવ એવું કહેવામાં આવે છે કે એ બંને બહેનોની અગર બલી આપેલી અને એ બની આપ્યા એ પછી હમાં પાણી આવેલું એટલે અત્યારે જે વાાવ છે એ અડી કડી નામથી ઓળખાય છે ત્યાર પછી આગળ એક બહુ પ્રાચીન કુવો છે નવગણ કુવો એક નવગનક પર એક એવી કહેવત પણ છે. કે જે નવગણ ક ના જોવા ને એનો આ ભાવ મવો એમ એટલે કે આ ભાવ એનો નકામો જાય એટલે જે પણ હમ્મ એટલે આ કૂવો એક વાર જોવા જેવો છે હમ્મપછી આ આગળ જવું જોઈએ એમ હમ્મ પછી જુનાગઢ ની અંદર તમે આ વિઝિટ કરી લો એના પછી અ મોહમ્મદ ખાન ત્રીજાનોો એક મકબરો આવેલો છે જેની અંદર તમની સમાધિ મૂકેલી છે તો એ મકબરો પણને જોવા લયક છે જે તે સમયે મોહમ્મદ ખાન ત્રીજા નું ગુજના ખંડ શાસન હતું ત્યારે બનાવડાયેલો છે ત્યારબદ તેમના બગીચાની અંદર એક ઝુ હતો એમ કે પ્રાણી સંગ્રહાલય કે ને એક ચક્કર બાાગ છે તો આ સકતા બની સ્થાપના અઢારસો તેહઠ ની અંદર મોહમદ જે મેં વાત કરી રાજા ની એ રાજા ્વા બનાવામાં આવે મોહમ્મદ ખાન ત્રીજા દ્વારાું બનાવવામાં આવ અઢારસો તેાર ની અંદર હમ હમ એટલે સક્કરબાગ પણ બહુ જોવાલાયક છે જુનાગઢની અંદર ગુજરાત ન સૌથી પ્રાચીનમાં પ્રાચીન સ્થળ છે શક્કરબાગ તો તમે જુનાગઢ જાઓ તો સાથે સાથે અરબલ ની પણ વિજય તમારા
કરજો કરીશું કરીશું ચાલો ચાલ
હમ્મ અને સક્કરબાગ આમ એવું કહેવામાં આવે છે કે મોહમ્મદ ખાન ત્રિજા સૌ પ્રથમ ઓગણીસો છત્રીસ ની અંદર સિંહની વસ્તી ગણતરીસો પ્રથમ એમને કરાવડાયેલી અને વન્યજીવો ના રક્ષણ માટે એમને કાયદા ઘડ્યા હતા
બબર બ
હમ્મ એટલે બહુ જોવાલાયક સ્થળ છે જુનાગઢ તમે જો ચોમાસામાં જુનાગઢ જતા હોય તો આ બધી જગ્યાઓ છે ત્યાં આગળ તમે જ હ તો તમે વિઝિટ કરજો બરાબર
હા બરોબર
ચાલો તો હવે હું મૂકું ફોન હ